તો
હા મિત્ર
અવાજ આવે છે મિત્ર
હા.
કેવું ચાલી રહ્યું છે વેકેશન
ચાલી રહ્યું છે મસ્ત
હા હા હા રીઝે લ આવ્યું કે
રિઝલ ટ આવીયુ
બરા
થઈ ગયો સારી રીતે પાસ થઈ ગયો
હા.
શું બીજું આપડે વેકેશનમાં ક્યાંક ફરવા જવાનું વિચાર્યું કે નહી હ
વેકેશનમાં તો ફરવાત જવાનું વિચારેલું છે બહુ ઘણું સારી રીતે એકવાર વરસાદ પડવા દેવાની પછી જઈએ ઘણા આપણા દેશમાં ઘણી બધી જગ્યા છે જોવાલાયક જે મોનસૂનમાં થાય છે
હા તમારી વાત તો સાચી કારણ કે ભારતમાં જોવાલાયક સ્થળો ઘણા બધા એવા છે કે જ્યાં પ્રાચીન કાળથી બધા ફોરેનર નેવા ફરવા આવતા હોય છે
હા.
અને મને આજે એવું લાગ્યું કે આપણે છે ને ભારત જોવાલાયક સ્થળ વિશે વાત કરવી જોઈએ. કારણ કે આપનો દેશ કુદરતી સૌંદર્ય ઐતિહાસિક વારસા ધાર્મિક સ્થળો આધુનિક શહેરોથી ભરપૂર છે.
હા
તો એમાં પછી દુનિયાભરના પ્રવાસીઓ આપના દેશમાં આવે છે અને એન્જોય કરી જાય છે તે એ પણ ખૂબ આપણા માટે ખુ ખૂબ ગર્વની વાત કહેવાય તો મિત્ર એવા જવાલાયક સ્થળો કયા કયા છે તમે મને જણાવશો
જોવાલાયક સ્થળો તો ઘણા બધા છે રે
હા તમારી વાત સાચી છે ભારત ભારતના દરેક રાજ્યમાં કઈક વિશેષતા જોવા મળે છે
હા
ક્યાંક બરફ થી ઢંકાયેલ પહાડો છે તો ક્યાંક વિશાળ રન છે બે છે તો ક્યાંક હજારો વર્ષ જૂના મંદિરો અને કિલ્લા કિલ્લાઓ આપણને દેશના ગૌરવશાળી ઇતિહાસ ની યાદી આપે અપાવે છે અને મિત્ર વાત કરશો ને તો હું થોડા દિવસો પહેલા જ ટૂરમાં ગયેલો એટલે કે ફરવા ગયેલો
હા
જે ઉત્તર ભારત તેમાં કશ્મીર ગયેલો મેં તેમાં એટલી મા મા મજા આવી જાય ગેલને બરફ વાળો પહાડ ડલ સરોવર હતો રંગબેરંગી બગીચાઓ હતા અને શાંતિપૂર્વક વાતાવરણ હતું તો એમ લાગી ગય કે આખી જિંદગી ત્યાં જ વિતાવો પરંતુ આપણને ખબર જ છે પરિસ્થિતિ તેથી જ હું ઘણા બધા એવા પ્રવાસો કરીએ જ્યાં ભારતમાં પ્રખ્યાતને જવાય લાયક દમ
હા
તો મિત્ર તમે ગયા છો એવા સ્થળે જ્યાં ખુબ જ પ્રખ્યાત હોય
હા હું એક સ્થળે ગયેલો હતો જે ડાંગ જિલ્લામાં આવેલું છે શિવ ઘાટ કરીને નામ છે એ સ્થળનું જે અહમાાબદ ઘયમાર્ગનો શિવઘાટનો ધોધ ઘણો ક્ષ સક્રિય છે વઘઈની ઉંમર ખાડીમાં પાણી આવતા ધોધને નવજીવન મળ્યું એવું લાગે છે જે આ સ્થળ વલસાડથી
હ
ઘણી દૂર છે પણ હું તે દિવસ ગયેલો હતો ફરવા જો વલસાડ થી વન ફિફ્ટી કિલોમીટર જેટલું હશે
બરાબર
ત્યાં ફરી આવ્યા મસ્ત એન્જોય કરી બધુંક કરી આવ્યા છે.
હા, હા, હા, હા અને હા.
હવે પાવાગઢ ડુંગરનો જવાનો વિચાર છે. એ પ્રોગ્રામ બે ત્રણ દિવસ પછી અમે કરવાના છે પાવાગળ નો એકદમ સવાર સવારનું મહસ્ત જ દ્રશ્ય જોવા માટે જોવા જવાના જ છે.
એ તો સારી વાત કેહેવાય મિત્ર કારણ કે એક આવી સ જો ખૂબ મતલબ ફરવાનું ખુબ જ જરૂરી છે આપણું જ્ઞાન વધે છે અને લોકો સાથે એટલે નવા નવા લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી કે કેવી રીતે રહેવું એ પણ આપણને સમજાઈ જાય છે.
હા.
અને મને તો એવું લાગે છે કે રાજસ્થાન પણ ખૂબ જ મને ગમે છે. કારણ કે ત્યાંના કિલ્લાઓ છે, મહેલો છે રન ઊંટની સવારી રંગબેરંગી સંસ્કૃતિ ભારતની સમુદ્ર પરંપરાઓ પરિચય કરાવે છે. અને બીજું જોએ તો ગુજરાતમાં પણ ઘણા એવા જોવાલાયક સ્થળો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. સોમનાથ મંદિર દ્વારકા છે, કચ્છનું સફેદ રન. અને સાપુતારા જેવા સ્થળો દેશ વિદેશના પ્રવાસીઓ આકર્ષે છે. અને આપડી જે ગુજરાતમાં જે પ્રખ્યાત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં તો ખુબ જ જોવાલાયક એક વખત જીવનમાં જવાલાયક જેવું છે, કારણ કે હ ખૂબ જ પ્રખ્યાત છે અને દેશ વિદેશના લોકો ત્યાં ફરવા માટે આવે છે. તો શું મિત્ર તમે ત્યાં ગયા છો?
હા હું ત્યાંનો અનુભર કવી કરી આવ્યો છું સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. જ્યાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. એ જે નર્મદા નદી કિનારે આવેલ છે. ત્યાં મેં અમે સ્કૂલમાં હતા ત્યારે અમનેક પ્રવાસ નું આયોજન કરેલું સ્કૂલમાંથી શિક્ષકોએ ત્યારે ત્યાં તમને કરવા લઈ ગયા હતા. ત્યાંનું બધું અમે અનુભવ કર્યું કર્યું
બરાબર.
જા આવ્યા.
બરાબર. તમારી વાત તો સાચી છે કારણ કે ત્યાં એક વખત જેવું તો જોયજ. હું પણ એજ વિચારું છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક વખત જઈ આઉં. અને આ આજના સમયમાં પ્રવાસ માત્ર મનોરંજન અજ છે એવું નથી પરંતુ આપણને શીખ ખવાડે મતલબ શીખવે છે જીવનમાં નવી જગ્યાઓ નવી સંસ્કૃતિ તેઓ સ્થાનિક ભોજન લોકોની જીવનશૈલી અને ઈતિહાસને નજીકથી સમજાવવાનો એક ઉત્તમ માર્ગ બની ગયો છે જેના કારણે આપણું જ્ઞાન અને આપણો અનુભવ અને લોકો સાથે કેવી રીતે રેવું લોકોને કપડાં છે લોકોનું જે ખાવાની વસ્તુઓ છે એ કઈ કઈ છે. કારણ કે આ બધી વસ્તુઓ દરેક સ્થળે અલગ અલગ હોય છે દરેક મતલબ દરેક સ્થળે અલગ અલગ વસ્તુઓ વાનગીઓ હોય છે. અને એનું આપનો અનુભવ કરીએ તો આપણને ખુબ જ સારું લાગે છે.
હમ.
અને મિત્ર બીજું જોઈએ તો ભારતીય પોતાના જીવનમાં શક્ય હોય તેટલા વધુ મુલાકાત લેવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે કે ભારતની વિવિધતા સંસ્કૃતિ કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક વારસો આપણને આપણા દેશ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવાય છે. તો મિત્રો તમે તમને એવો મોકો મળે તો ક્યાં ક્યાં ફરવા જશો તમે
હા મને એવું મોકો મળે તો હું ઘણી જગ્યાએ ફરવા જઈશ જ્યાં જ્યાં માર મને લાગે છે કે અહીંયા ફરવા જ લાયક છે. જેમ કે તમે કીધું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાંનો અનુભવ કર્યો અમે તેવી તેવી જ રીતે હું એમ પ્લાન તો છે જેમ કે સાપુતારા છે જે ડાંગમાં આવેલું છે.... પછી પાલીતાણા આમ ઘણી જગ્યાએ ફરવાનું મંત છે... ગુજરાતમાં એક સ્થળ આવેલું છે જે બહુ પ્રખ્યાત છે જેનું નામ છે દ્વારકા દ્વારકાનો અનુ અનુભવ મેં નહીં કર્યો મેં જોયું પણ નહીં એટલે આગળ નો પ્લાન છે દ્વારકા જવાનું- દ્વારકા એક વાર જવા જ પડશે. ત્યાંનું સૌંદર્ય ઘણું અતિપ્રિય છે એવું લોકો કહે છે. કે ત્યાં આપણને જતા જ દ્વારકા નગરીમાં જતા જ આપણનું બધું ટેન્શન એમ ફ્રી થઈ જાય એવું લાગે છે ત્યાં એટલે આ અનુભવ કરવો જવો પડશે દ્વારકા
હા મિત્ર તમારી વાત તો ખુબ જ સારી છે. અને હું અંતમાં હું એટલું જ કહીશ કે ભારત ખરેખર અદભુત દેશ છે. જ્યાં દરેક રાજ્ય પોતાની આગવી ઓળખ દર્શાવે છે.
હા.
એવો અનુભવ આપે છે બરોબર ને
હા હા મિત્ર
અને દરેક પ્રવાસીઓ માટે કંઈક નેવું શીખવા અને માનવાની તક ઊભી કરે છે.
હા.
તો મિત્ર તમે જે આટલો આટલો સમય આપ્યો મને ડિસ્કસ કરવા માટે અને તમારું જે જ્ઞાન આયપુ એના બદલ હું તમારો આભાર માનો છું.
હા મિત્ર. આભાર.